હલો હલો હલો
હેલો
હા જેસી ક્રષ્ન
જેશી ક્રિશ્ન કેમ છો?
મજામાં તમે કેમ છો
માજામાં મજામાં
બીજું કો શું કરો છો
જલ્દી ફ્રી થઇ ગયો છે
ના ના ફ્રી તો નહી ના ના ફ્રી તો નહી અડધું જમવાનું બનાવ્યું હવે છોકરાઓ આવે એટલે રોટલી બનાવું
હમ સારું સાર મારે તો ભી રોટલી કરવી છે
મારે રોટલી બનાવવાની હમણાં છોકરાઓ આવશે એટલે જમવાનું ખાસ આવે એટલે રોટલી ગરમ જોઈએ સવારે તો ટિફિન લઈ જાય એટલે ગરમ નથી જમતા બંને છોકરાઓ સવારે ટિફિન લઈ જાય
મારે કેવી ગરમ ગરમ બનાવું છું દાલ ભાત રખ્યા છે તો બેસીથી ત તરોો કોલ આવ્યો શું પછી શાંતિ
શાંતિ શાંતિ તમારો મેસેજ જોયો હતો તો મેં કીધું મેસેજ હતું તો મેં કીધું મેસેજ ઉપર તો શું વાત કરું ફોન જ કરી દઉં અડધી ખબર પડશે મેસેજ માંની ખબર પડે
હ મારે ફ્રી હતી તો બોપરેે ફ્રી હતી તો મારે તમે મેસેજ કર્યો કે તમે ગઈ વખતે નવરાત્રી નું તો મારે સોસાયટીમાં કર્યો હતો ને પ્રોગ્રામ
હમ હમ હમ
તો મારી સોસાયટી હવે બોલે છે કે તમે કરો એ વખતે
આ વર્ષે તમારે કરવાનું છેું
મારે કરવાનું છે તો મારે તો ખબર નથી હા તો મારો ગમે એ હતો કે તમે રોજે રોજ અલગ અલગ નાસ્તો ત ભાઈ વચ મે ના બધા અલગ અલગ પ્રસાદી લો છે કેવી રીતે એરેન્જમેન્ટ કર્યો છો તમે
એમાં તો જો સૌથી પેલા તમારે શું કરવાનું તમારે સોસાયટીમાં કેટલા મેમ્બર છે કેટલા ઘર છે એ હિસાબે તમારે એ કરવાનું કે હવે સપોઝ બાર શ છે ઘર કે વીસ ઘર છે વિસગળ છે એમાં લ કેટલા લોકો રહે છે એવી ગણતરી કરવીને આપણને હિસાબ લગાવવાનો એ પછી નવ દિવસનું ગણવાનું કે દરરોજ તમારે સો મેમ્બર થાય છે કોઈ બહાર ગયેલું હોય તો એવા આપણા સોસાયટીમાં બહાર ના લોકો એ આવે જોવા આપણે ગણતરીમાં દસ વીસ વધારે જ લખવાનું આવ્યું કે સો મેમ્બર થાય આપણી સોસાયટી ના તો આપણે એકસો વીસ ની ગણતરી મૂકીને દરરોજ નાસ્તો મું કવા ન દરરોજ ન પછી એક એવરેજ મૂકી દેવાની કે ભાઈ ઓછામાં ઓછા વીસ રૂ રૂપિયા નું તો મળે જ છે નાસ્તો વીસ માં તો હવે કઈ નહી આવતું પચાસ ની ગણતરી મૂકવી જ પડે
તો ભેગા નવ દિવસ ના ભેગા પેસા લે લેનું
હા એ તો કઉ છું તમારે દર ના ના ના ના દરરોજ નઈ લેવાના એમાં તમારે છે ને પેલું કરવાનું શું નામ છે ન પેલા ના બધાનું ઇન્સ્ટ્રુમેન્ટ તમારે ઈન્સ્ટ્રુમેન્ટ કાઢવું પડશે કે દરરોજના સો મેમ્બર હોય ને દરરોજ ન ત્રીસ રૂપિયા નો નાસ્તો ગણીએ તો સો ગુણ્યા ત્રણ કરીએ ત્રીસ કરીએ એટલે ત્રણસો રૂપિયાનોો નાસ્તો દર હોય ત્રણ હજાર નો દરરોજ નાસ્તો જોઈએ એટલે નવ દિવસ નવ સત્યાવીસ હજાર જેવો નાસ્તો થાય એટલે એ ગણતરી આ થી કરીને પછી એ નાસ્તો મુૂકવાનો પેલા દિવસે શું મૂકવાનું બીજા દિવસે જેવું પેલા દિવસે હોય ને એટલે ઓછા લોકો આવે. એટલે સારો નાસ્તો પેલા દિવસે મૂકી દેવાનો. પછી કોઈક દિવસ પોફ મુૂકવાનું હવે પંદર વીસ રૂપ રૂપિયાનું મળે છે પઉ પછી કોઈ દિવસ પેલું ભાછ પાઉ મૂકી દેવાની એટલે મારે તો નવ દિવસ નું એક દિવસ વડાપાાવ એક દિવસ પફ એક દિવસ ગોટ ટા ને એક દિવસ છેલ્લા દિવસે તો આપણને ફાફડા જલેબી જ હોય છે બધાને એજ ગમે છે.
પછી ડેકોરેશન બધી આપને કરવાની છે?
ના ડેકોરેશનમાં ઘણી વખત એવું હોય છે કે સોસાયટીવાળો ને એકદમ તમારી સોસાયટીમાં જેવું હોય ન કે ઈચ્છા, શ્રદ્ધા પ્રમાણે આપવાનું હોય ન તો પછી ડેક કોરેશનમાં ઓછો ખર્ચો કરવાનો. અને અમાઉન્ટ ફિક્સ હોય ને જેવું અમારી સોસાયટી માં બ પર મેમ્બરને પાંચ હજાર આપવાના જ હોય છે.
હમ હમ હમ
તો અમારે પછી અમે સોસાયટીમાં ખર્ચે એવું અમે ડેકોરેશન કરાઈએ છીએ. દર એક એક ઘર દીઠ પાંચ હજાર આપવા જ પડે છે. એનાથી ઓછા નથી લેત તા કેમ કે દસ દિવસ નો નાસ્તો એ થઇ જાય છે. અને છેલ્લા નવરાત્રે પછી આપણે જમણવારે મૂકીએ છીએ દશેરાના દિવસે.
મારી તો સોસાયટીમાં સબ મીડલ ક્લાસનું છે. કોઈક માં આ પૈસા આપે ના. હજાર બી માંગો માંગ કરે છે તો તવે પૂછે છે કેમ હજાર માંગો છો તમે.
હા એમાં આવું હોય ને તો જે સોસાયટીમાં બહુ ચાંપલી કરતી હોય ન લેડીઝ એને પોતાની જોડે મૂકી દેવાનું કે લે ચાલ. હોય જ છે દરેક સોસાયટીમાં એક ચાંપલી તો.
બહુ જવાબદારી જ જવાબદારીનું કામ છે હો. તે બાદે નવ દિવસ પછી હિસાબ માંગશે.
હા એટલે એટલે એ દિવ એને છે ને સાથે જ મૂકવાનું જે વસ્તુ લેવા જવાનું હોય ને એને જ પૈસા આપવાના. કે લે ભઈ તું નાસ્તાવાળા ને પૈસા આપી દે. જે વધારે એવું લાગે ને કે આ બોલ બોલ કરે છે અમારા બ્લોકમાં એક છે એવા. તો હું એને જ લઈ જઉં. બધું હાચ સંભાળવાનું આપણને સાચવવાનું આપણને પણ જે વધારે બોલ બોલ ચાપલાયા કરે ન કે ક્યાં નાખ્યા કેવું કર્યું એને હાથમાં આપવા ના કે લે આજના નાસ્તાના ત્રણ હજાર એને પેમેન્ટ કરી દે ને. એ નાસ્તો આપવા આવે ન એટલે એને પૈસા આપવા જ પડે આપણને જે નાસ્તો આપવા આવે ને એને પૈસા આપવા પડે તરત જ આપણને.
તો આરતીમાં જો પ્રસાદી લાવે આ પ્રસાદી ભી એઈ એ અહીંયા
ના આરતી ના ના ના ના આર તીમાં પ્રસાદી એવું હોય કે તમે દસ દિવસ હોય ન નવ દિવસના આરતીને દર ઘરદિઠ કરતા હોય. કે આજે કોને કોને પેલા દિવસે જ પૂછી લેવાનું કે પેલી આરતી કોણ મુકશે, બીજી આરતી કોન મુકશે, આમ નવ દિવસના પહેલાથી જ નામ લખી લેવાના. જે આરતી કરે ને એ પ્રસાદ પોતાનું લઈ આવે. એ પ્રસાદમાં હોય છે. અને આપણે જે ઉઘરાઈએ ને એ પૈસાથી ખાલી શ્રી ફળ મંગાવાનું હોય. દરરોજ શ્રીફળ કરવાનું હોય. આપણે જે એકઠું કરીએ ને એમાં આપણે નવ શ્રીફળ લઈને જ મૂકી દેવાના.
દોરો દરો કરવા પડછે શ્રીફલનું?
હા માતાજીને શ્રીફળ દરરોજ કરી દેવાના આપને ઉઘરાયેલા પૈસા હોય એમાંથી. અને નહીં ઉઘરાયેલા હોય તો આ તો ભગવાન ન પ્રસાદ છે દરોજ પ્રસાદ પોતાના ખર્ચેથી
હમ હમ તો ફર આરતી ના પૈસા એકઠ્ઠા થાય છે તો એના
એ આરતી ના પૈસા જે છેલ્લે એકઠ્ઠા થાય ન તો દસમાં દિવસે અમે ભોજન સમારોહ કરીએ છીએ. એટલે ભોજન સમારોહમાં બધા મેમ્બર પૂછીએે છીએ કે તમારા ઘરના કેટલા તમારા ઘરના પે કેટલા. અને થાળી હોય ન જેવું કે અમે અહીં અ ભઈ છે અહિયાં કેટરીનવાળા એ કેશે તો વીસ માં દાળ ભાત શગ રોટલી પૂડી હોય છે રોટલી તો નથી હોતી. અને ફ્રાન્સી હોય છે અથાણું હોય છે છાછ હોય છે કા તો ભાજી પાવને છાછ.
હમ હમ હમ.
તમને મેન્યુ બતાવશે જેવું તમે કહો છો તમારે ત્યાં એટલું બધું પૈસા નથી આપતા. તો એ તમને સિત્તેર એશ રૂપિયામાં ભાજી પાઉ ને પુલાવનુંઅરેન્જમેન્ટ કરાવાઈ આપશે. સિત્તેર કે એંસી રૂપિયામાં. તમારે શું જે આરતી ના પૈસા ભેગા થયા હોય ને એટલે એ માઇનસ કરી દેવા ની બાકીની કૂપન મૂકી દેવાની જો હવે તમારે આ ના પાંચ હજાર ભેગા થયા કે બે હજાર ભેગા થયા બરાબર ને. એટલે જમણવારનું ખર્ચું દસ હજાર આવ્યું નને તો બે હજ હાર આરતી ના કપી ને બાકીના આઠ હજારની કુપન કરાવી દેવાની. કે કૂપન ના પૈસા આટલા
ક્યા ગરબા કરે છે તો એના બેસ્ટમાં બેસ્ટ ગરબા કરે તો એના અ ઈનામ બી આપો છે.
હા એમાં અમે તો મૂકીય છીએ આમ તો. છેલ્લે વધે છે એમાં અમે લાણી પણ કરીએ છીએ. ઘણી વખત વધારે પૈસા હોય ને કા તો છોક સ્ત્રીઓને ગિફ્ટ આપીએ તો એમાં શું બેસ્ટ નું મૂકી ને પછી ઝઘડા થાય છે. કે મારી છોકરી સારું કરતી હતી તો આને ના આપ્યો આની છોકરી સારી કરતી તો આને નહોતું આપ્યું. એટલે એમાં શું દસ થી બાર વર્ષ ના છોકરા હોય એમને ગિફ્ટ આપી દેવાની પંદર વર્ષ સુધી આપ આપવાનું બીજું સું. આપણે ત્યાં જેટલી ઉંમરના છોકરાઓ હોય ને એટલે બોટલ થાય કમ્પાસ બોક્સ થાય.
તમે ચલો તમે પંજાબ ગયા તો હારું લાગ્યો.
હા જઈ આઈ હતી પંજાબ. મોસમ બઉ ગરમી તો બહુ પડે છે એટલી ના ત્યાં તો હમ રેવાતું નથી એટલી ગરમી હજુ વરસાદ પડ્યો નથી.
છોલા ભટૂરા ખાયા છે.
હાસ તો પંજાબ જઈએ છોલા કુલચા એ ખાધા છોલા ભટુરા એ ખાતા.
હ ફેમસ છે હ ફેમસ છે પંજાબ ન બધી આઈટમ ફેમસ છે.
હા કઉ છું ને લસ્સી એ પીધી આવું કોઈ દિવસ તમને લઈ જઉં ફરવા.
ચાલલો સાતે ચલે કવે. પ્રોગ્રામ જોડે જંશે ક્યા.
હા હા પેલા અહીંથી અમૃતસર જઈશું અમૃતસર થી. હમણાં તો દાળ ભાત મુૂક્યા રોટલી બનાવીશ હવે છોકરાઓ આવે એટલે
તો રાત્રે શું કરો છો તમે રાત્રે ફરવા જાઓ છો સેર કરવા જાઓ.
હા રાત. અત્ર હમણાં જો હા હા હમણાં સાડા દસ વાગે એટલે દસ થી અગયાર ગાર્ડન માં ફિક્સ ચાલવાનું તો ખરા જ કઈ પણ થાય એટલે એક કલાક આપણને ચાલવું જ પડે ચાલએ તો સારું રહે.
ગાર્ડન ચાલુ રહી છે સાડે દસે
અગિયાર વાગ્યા સુધી ખુલ્લું હોય છે. અગિયાર વાગે હા અગિયાર વાગે એટલે એમની વિસલ વાગે પછી થોડો અહી થી ગાર્ડનને અમારા ઘરથી એક કિલોમીટર દૂર છે એક દોઢ કિલોમીટર એટલે બે કિલોમી બે અઢી કિલોમીટર એ થઈ જાય છે અને પિસ્તાલીસ મિનિટ તો ત્યાં જ લાગે જ છે દસ થી નીકળીએ એટલે દસ થી અગિયાર ચાલીએ
હવે તો વરસાદ ન મોસમ છે તો ઝાડ ઝાડું ને બ કીડા ટુડા નહી આવે છે
ના ના રોડ આમ ચાલવાનું અલગ છે ને એ ગાર્ડન ની અંદર હોય હા માટી હોય ને ત્યાં ચાલીય છીએ અને ગરમી હોય જયારે વરસાદ નતો એટલે ઘાસ ઉપર ચાએ હમણાં સુધી વરસાદ નોતો ને એટલે કલાક ચપ્પલ ખોલી ને ઠંડી ઠંડી ઘાસ ઉપર ચાલતા હતા હવે વરસાદ પડ્યો એટલે ચાલવાની હોય છે ને ચારે બાજુ માટી માટી ત્યાં અને ત્યાં એવું કીચડ નથી રહેત તું ગાર્ડનમાં સુકાઈ જાય છે એવું તમે ફ્રી થાવ તો ચાલો
મે પછી કરશો ફોન પાડે મારે હવે રોટલી કરવું છે પી તેને કોલ કરો પછી
હા હા ફ્રી થઈને કરવું ને તમે કઈ આમ મુંજાવ ન તો ત્યાં ફોન કરજો એટલે હું તમને ગાઈડ કરી દઈશ ક્યાંથી નાસ્તો લાવવાનો ને શું
હમ હજી તો વાર છે નવરાત્રી નું પછી તો તારી જોડે વાત કરું છું હ સોસાયટી મે ઘણા બધા લોકો જોડે વાત કરું તો શું કહે તો કોઈ હેલ્પ જોતી હો તો તમે મેં કોલ કરું છું
ચોક્કસ ચોક્કસ કરશો બરાબર હા ચલોો બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ